હલોો શું કરી રહ્યા છો ભાઈ
હમણાં તો કઈ નઈિ ઘરે આરામ કરીને બેસી રહેલું છું તોમે શું કર
અમને તો બસ મે પણ આરામ જ કરી રહ્યો છું કારણ કે હમ તો મતલબ વેકેશન પું તો એટ વેકેશન ચાલુ થયું છે તો મતલબમાં બસ ઘરે જ છે કારણ કે હમણાં બીકોમ પ્યું છે મારું તો જેથી કરીને મેં મતલબ હમણાં તો ઘરે જ છું અને આરામ જ કરી રહ્યો છું અને મતલબ આ મુવીને ઉ બધું જોયા કરું છું કારણ કે ઘરે બેસીને શું કરે તો મવી ને એવું બધું જ મતલબમાં જોયા કરું છું જેથી કરીને થોડીક હમણાં મેં તમારા પરથી થોડીક સલાહ લેવા માંગુ છ કે કઈ મુૂવી સારી પડશે અને કઈ મુવી જોવા જેવી છે કારણ કે હમણાં હાલના જમાનામાં કઈક બધી બહ ખરાબ ખરાબ મુવી પણ બધી આવી જે કરી નેમે સારી મવી બધી મને જણાવશો સારું પડશે એવું મને લાગે છે
હા જોવા જઈએ તો મવીમાં તો ઘણા બધા પ્રકારની હોય છે જેમ કે એનિમી હોય છે પછી હોલીવુડ હોય છે બોલીવુડ હોય છે પછી ટ્રોલીવુડ હોય છે મ ઘણા બધા પ્રકારની હોય છે અને આપડ જેમ આવે તેમ આપને જેની ઈચ્છા હોય તે જોઈ શકીએ છીએ એમ જોવા જોઈએ તો મને શું છે કે માર્બલ માં થોડો ઘણો રસ છે એટલે હું માર્વલ ની બધી જ હોવી જોઈ છે જેમ કે ઠોર રેગ્નો રોક પછી ઠોર લવ ઠંડર પછી ઠોર બેક ટુ હોમ એમ જે ઘણી બધી મુવી છે પછી સ્પાઈડર મેન નોવે હોમ પછી કેપ્ટન અમેરિકા છે બેન પછી એન્ડ કેમ છે પછી મલ્ટી વર્ષની છે જે અને જે પ આપે ડોક્ટર્ ટ્રેનની પણ ઘણી બધી મુવી આવે છે તો એ બધી મુવી મેં તો જોવી છે અને મને તો એ બધી મુવી ગમે પણ છે એટલે હું તમને ર કરી શ કે તમે આમ હોવી જોઈ શકો સાથે સાથે જો તમને એ રસ હોય તો તમે એ પણ જોઈ શકો છો તને લ કાર્ટૂ છે બધા એવુંય છે અને હું પણ કેતો હતો અને મે જોયું તે છતાં પણ હાલમાં પણવ છ કે એમી એ કાર્ટૂન છે પરંતુ એ મે છે મજા આવે છે અને એનીમી તો ઘણા બધા છે પરંતુ મે શું હજુ તો બેજ એ જોયા છે જેમ કે સોલો લેવલંગ અને હાલમાં જે ડુ સ્લેયર આવ્યો હતું તે જોયું હતું અને ડુમસ લવરમાં મારો બના એવું બન્યું હતું કે સોલોર લીવિંગ મેં પહેલા જોઈ કાઢ્યું હતું પરંતુ ડુમન્સ લેવાનું સીઝન છે ચાર સીઝન છે અને પછી એની એક મુવી આવી તો મને ખબર નહ ડુમન્સ લ શું છે એવું આવશે તો મારા ફ્રેન્ડે મને કીધું કે આપણે ડુમન્સ લેનીવી જોવા જ તો મેં કીધું મેં તો ડુમસલેયરમાં હજુ કઈ જોયું નથી મને સમજ નથી તો મેં કયા હિસાબે આવું તો એને ખાલી મને કીધું કે ત આવ નહી જે થાય તે પછી બેસી રજ મારશે તેમમ તો હું તો ગયો ત્યાં અને આખા ટોકીસમાં ખાલી અમે આઠ થી દસ જણા જ હતા એટલે અમને થોડુંક અજીબ લાગ્યું અને સામેથીોકીસ વાા પૂછવા આવ્યા કે ઇંગ્લિશ મુવી છે તમને કઈ પ્રોબ્લેમ તો નથી ને ત્યારે અમે અમને જણાવ્યું કે હા અમે ઇંગ્લિશ મુવી જોવા આવ્યા છે ત્યારે અમે જોયું અને ત એનિમેશન જોયું તે જોઈને તો હું મને ખુબ જ આનંદ થયો અને મને પણ એવું લાગ્યું કે હા આ મારે જોવી જોઈએ તો પછી ત જોઈને આવીજ પછી ઘરે મેં જોવાનું ચાલુ કર્યું અને મેં ડુમન્સ પ્લેયર હાલમાં પટી જવાનું છે પરંતુ જે મેંગીસમાં જોઈ તે હજુ ફોનમાં જોવાનું બાકી છે કારણ કે ત્યારે મેં જોયલી પણ મને એટલું બધું ખજ નહી સમજ નહી હતી કારણ કે જે કેરેક્ટર હતા પાછળ શું એ લોકો ન બેકગ્રાઉન્ડ કેવું હોય છે કેમકતા કેમક એ લોકો પાસે આટલો પાવર આવે એ બધું મને નહી ખબર હતું તોું હાલમાં હું જાણી ગયો છું તું હું પાછો જોવા માંગુ છું તો હું તમને એ પણ પ્રિફર કરી શકું કે તમે એ પણ જોઈ શકો એમ ખાસ કરીને ત મને લાગે ત્યાંધી તમે જે એમ એસ ધોની છે પછી જે થ્રી ઇડિયટ છે એવી મુવી તો તમે જોઈ જ હશે કારણ કે હાલમાં જોઈ જોએટલે બધા લોકો એ મુવી તો મોસ્ટ ઓફલી જોઈ જ કરજ હશે તમે પણ એ જોયું હશે અને તમને પણ કઈ ને કઈ શીખવા કે પછી કઈ ને કઈ જાણવા કે સમજવા તો મળ્યું હશે ને
હા ભાઈ એ બધી મુવી તો મેં ખુબ જ વધારે અઘાડી જોયેલી હતી અને મને ખૂબ જ એવી સારી મવી લાગેલી કારણ કે આપણી બોલિવૂડની મતલબમાં અમુક મૂવી ખરાબ છે પરંતુ અમુક જે મૂવી બનાવામાં આવે છે એ ખુબ જ વધારે સારી પણ મૂવી છે ની મને જેમ કે આમીર ખાન ની મુવી મને ખુબ જ વધારે વિગમે છે કારણ કે તેઓ ખુબ જ સારી સારી મૂવી બનાવે છે જેમ કે તેમની મુવી ના નામ કહું તમને તો તેવ બનાવે છે જેમ કે સિગરેટ સુપરસ્ટાર થઈ ગઈ થ્રી ઇડિયટસ પીક કે દંગલ અને એ મતલબમાં ખુબ જ એવી સારી સારી મૂવી બનાવવામાં આવે છે તેમ દ્વારા અને તે મતલબમાં ખુબ જ ઓછા પૈસામાં પણ બનાવવામાં આવે છે અને ખુબ જ ક પણ કરે છે કારણ કે મુવી એકદમ રિલેટેબલ મુવી બનાવામાં આવે છે અને ખુબ જ એવું સારું સારું તેમાં સીખવામાં આવે છે જેમ કે થ્રી ઇડિયટ્ મુવી ની વાત કરું તો તે એમાં ખુબ જ સારી રીતેનેવું સીખવામાં આવે છે કે આપણે જે પણ વસ્તુ આપણને ગમતું હોય તેમાં આપણે આગળ વધવું જોઈએ અને જે પણ વસ્તુ વતુ આપણને રસ હોય તેમજ આપણે આગળ વધીશું તો આપણને કામ કરવાનું થોડુંક પણ કંટાળો ન આવશે કામ કરવાની ખુબ જ વધારે એવી મજા આવશે તો થ્રી ડિયર્સમાં છે ને જે રેન્ચો નામનો કેક હતો જો રેન્ચો નામનો કેરેક્ટર એ જ વસ્તુ બધાને શીખવાડે છે કે જો આપડણે જે પણ રસ હોય તેમાં જ આગળ વધું જોઈ તેમને છે ને મશીનમાં ખુબ જ વધારે રસ હતો જેથી કરી એન્જિનિયરિંગ કરવા આવેલો હતો અને તેમને મતલબ આ બધા સર્ ટીચર્સ લોકો ખુબ જ વધારે ભણતા નેવ બધું હતા અને તને કઈ ભણતા નથી આવડતા બુંતા હતા પરંતુ જયારે પણ તે પરીક્ષા આપીને નીકળ્યો બહાર તો તેમના ખુબ જ એવ મતલબ પહેલો નંબર આવ્યો હતો અને બધા ચોકી ગયા હતા કારણ કે બધાને એવું જ લાગ્યું કે એવું બર ના શકે કારણ કે ટ્રેને તો મતલબ કઈ આવડતો નથી પ ટ્રેન ખુબ જ વધારે રસ હોવાના કારણે તેને મતલબમાં વાંચ્યા વગર પણ બધું જ આવડી ગયું હતું અને જે થી કરીને ખુબ જ વધારે એવી સારી મુવી બનાવવામાં આવી હતી અને લાસ્ટ માટે એવું બતાવમા મુવી બનાવામાં આવી હતી જે એમે ધોની છે એ પણ એ એમાં ઉપર આવવા માટે તેમણે સરકારી નોકરી પણ છોડી દીઘી અને સરકારી નોકરી છોડીને તેઓ પસી એમાં પેેશન પર લાગી તો આજે કેટલો પડી પણ બની ગયા છે કારણ કે તેઓ મતલબ ઈન્ડિયાના ખુબ જ વધારે મોટા ક્રિકેટર બન્યા છે.
તો જેથી કરીને દે થઇ ગિયું
પડી જવાનું છે તો આ મારે પણ એ
આગળી વધવું જોઈએ તેમજ અને મેં પણ જે પેશન આપવાનું છે તેમજ આગળી વધવાની કોશિશ કરી રહ્યો છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય તે જ જોવું જોઈએ કારણ કે આપન ને છે કે લોકોને બધા શું છે કે તમે આ જો પિક્ચર જો તમે આ ફિલ્ડ જો પરંતુ એમ એમાં ઇન્ટરેસ્ટ જ નય હોય જોવાની ઈચ્છા જ નહી હોય તો એ પછી એને જેટલી પણ સારી મુવી કેમ નહિ બ તાઈ દે તો પણ એને નહી જ ગમશે એટલે હાલ માટે શું છે કે અમાર બાજુ પણ મુવી ના તો ઘણા બધા શોપિંગ થઈ ગયા છે અને હાલમાં જોવા જઈએ તો વેકેશન પણ બાળકોનુ ચાલી રહ્યું છે એટલે એ લોકો પણ મૂવી તરફ આગળ વધી રહ્યા છે અને હાલમાં તો બધાના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે એટલે બધા જ સ્માર્ટફોનમાં જ મુવી જોઈ લે છે ત્યારે અમારા સમયમાં કેવું હતું કે અમારા તો હવે તો ઘરે ઘરે ટીવી નખાઈ ગઈ છે એટલે કે આવી ગઈ છે પરંતુ અમારા સમયમાં ઘ ઘરે ટીવી નહી હતી એટલે આખા જે ફળ હોય તેમાં કદાચ એક જ ના ઘરે ટીવી હતી તો એવામાં અમે શું મેચ ને એવું હોય આપડે તરકે ઈન્ડિયા ની આઈ પી એલ હોય ટી ટ્વેન્ટી હોય વર્લ્ડ કપ હો યે કે ટેસ્ટ મેચ હોય તો અમે બધા સાથે બેસીને ત્યા ટેસ મેચ છે પછી કોઈ પ્રકારની મુવી આવતી હોય તો એ બધું જોતા હતા અને અમને મજા પણ આવતી હતી બધા સાથે બેસીને પરંતુ હાલમાં જોવા જઈએ તો બધા પાસે સ્માર્ટફોન આવી ગયા છે તો લોકો ઘરે જે ટીવી હોય છે એના કરતા પણ સ્માર્ટફોન પર જોવાનું વધારે અનુકૂળ સમજે છે કારણ કે સ્માર્ટફોન પર શું છે આપડે એડવર્ટાઈઝમેન્ટ કેવું આવડું નથી ક્યારે ટીવી પર શું હોય છે કે એડવર્ટઝમેન્ટ એવું ઘણુ આવે છે એટલે આપણને કંટાળાજનક લાગે છે એટલે કે બે કલાકની તર મુવી હોય તો તે અઢી કલાકની જાય છે એમાં અડધો પંદર વીસ મિનિટની તો એડ જ જોવા મળે છે એટલે આપડે હવે તો તો સ્માર્ટફોન પરથી જોઈ શકીએ અને ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા હવે આપડે કશે પણ જઈએ ત્યાં સરળતા થઈ કોઈ પણ સારી એવી મુવી શુંધી શકી છે હાલમાં તો આપડી ટેકનોલોજી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે કે કાલે આપડે થિયેટરમાં કોઈ મુવી પડી હોય તો પડીને એ પે લું પિક્ચર પટે એટલે અડધો પંદર વીસ મિનિટમાં ટેલિગ્રામ પર કે પછી ઘણી બધી બીજી એ સાઈટ છે તેની પર આ મુવી જોવા મળી રહે છે એટલે આપડે ખુબ જ સરળતાથી જોઈ શકીએ છે અને હાલમા તો લોકો કાર્ટૂન છે તેના પ્રત્યે પણ ખુબ જ શોખીન છે કારણ કે આપડા જમાનામાં આપડે ના જોઈલા એટલે આપણને શું છે કે હજુ પણ ખાવા બેસીએ જમવા બેસીએ કે પછ અ આપડા પાસે ટાઈમ મળ્યો તો આપડે કાર્ટૂન જ જોતા હોઈએ કારણ કે કાર્ટૂન જોવાની કઈ મઝા જ અલગ હોય છે ખાસ કરીને ટોમેનજેરી છે, છોટા ભીમ છે, બેન ટેન છે, પછી જે પ કડમ પકડાય છે ઓકી કોક્રોચ છે એમ જે ઘણા બધા જે કાર્ટૂનો છે તે ખાસ લોકોને શોખીન હોય છે અને ઓગી કોકરોચ માટે એક એપિસોડ એવો પણ બનાવવામાં આવ્યો હતો કે એ લોકો આપડા જે બોમ્બે શહેર છે ત્યાં આવ્યા હતા અને ત્યાં એની ફેન ફોલોઈંગ જોઈને એ જે ઓર્ગી હતો તે પણ ખુશ થઈ ગયો હતો અને કેટલાક એપિસોડ એના બેન પણ કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને એક એપિસોડ આપડ ભારતમાં બેન નથી કરેલો પરંતુ બીજા ઘણા અન્ય બધા દેશોમાં બેન કર કરવામાં આવી હતો કારણ કે એ ઓગીન કોક્રોચમાં જે એપિસોડ હતો તેમાં કાલા જાદુ બતાવવામાં આવ્યું હતું એટલે કે જે આપડે બ્રાહ્મણો લોકો અને એ બધા જે કરે છે ને કાળો જાદુ તે બતાવમાં આવ્યા હતું. તે કારણોસર એને આપણે અહીયા બેન કરી દે આવ્યું હતું કારણ કે એ કાળા જાદુઓને એવું બધું બતા લોકો માં લોકો પર આ એની ગંભીર અસર થઈ શકે છે એમ કરીને એને બેન કરવામાં આવ્યું હતું. તમે પણ આ જેે કાર્ટૂન છે ટોમેન જેરી જેમ કે મેં ઘણા બધા તમને નામ કીધા એ કાર્ટૂન તમે કોઈ ને કોઈ વાર તો જોયા જ હશો ને હજુ પણ તમે કાર્ટૂન જોવો છો કે હવે તમે બીજું કઈ બંધ કરી દીધું છે કાર્ટુન જોવાનું.
ના ભાઈ કાર્ટૂન તો મેં ઘણા સમય તો જોવું શું અને કાર્ટૂન જોવામાં મને ખુબ જ વધારે ઓ રસ છે કારણ કે જેને મે નાનો હતો ત્યારે મને આ રસ ખૂબ જ વધારે છે કાર્ટૂન જોવાનો અને જયારે પણ મે નાનો હતો તો ત્યારે મે જ્યારે પણ પણ સ્કૂલે જતો હતો તો ત્યારે મેં સવારે કાર્ટૂન જોઈનેને જતો હતો અને જયારે પાછો પાંચ વાગે આવતો હતો સ્કૂલેથી તો ત્યારે બી મેં મતલબમાં આવીને કાર્ટૂન જોવા લાગી જતો હતો અને જમતા જમતા કાર્ટૂન જોતો હતો અને ને કેટલીક બધી સીરિલો પણ મે ખુબ જ વધારે જોતો હતો કારણ કે મને કાર્ટૂન જોવાનો ખુબ જ વધારે એવો શોખ હતો અને તેમાંથી મને એક કાર્ટુન ખૂબ જ વધારે ગમતું હતું જેમ કે મને પકડા પકડમ પકડાઈ બી ખુબ જ વધારે ગમતું હતું ડોરેમન અને જે મતલબ બીજું એક કાર્ટૂન આવે છે આ આ તે બધા પણ ખુબ જ વધારે ગમતા હતાથી કરીને મને ખુબ જ વધારે એવો શોખ રહ્યો છે કાર્ટૂનો અને તેની સાથે સાથે રાતે જયારે અમે જમતા હતા બધા ફેમિલી સાથે તો ત્યારે તારક મહેતા મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ સરિયલ ખુબ જ વધારે એવું મે જોયેલી છે અને તે સિરિલમાં મને ખૂબ જ વધારે મજા પણ આવે છે જેથી કરીને મે તે સરલ જોઈ છે. ચાલો ભાઈ મળીએ આપડે પાછા વાત કરીશું.
હા સારું મળશુ ત્યારે વાત કરીશું.